શું કરો છો? તમે
કઈ નહી બસ બેઠી તી.
લફામ
બોલો-બોલો.
હમણાં તમે અ. કોલેજમાં જે આશ્રમમાં લઈ ગયા હતા તો એ કેમ્પમાં આવ્યા તા?
હા, હા આપણે જોડે તો ગયા તા ભૂલી કેમ ના જાવ.
હતા પણ આપણા બંનેના વોર્ડ અલગ-અલગ હતા ને. એટલા માટે. નોતું ખાસ.
હા, હા બરાબર બહુ મજા આવી તી.
હા બહુ મજા આઈ તી. તમે પેલા કો શાળામાં ગયા તા સર્વે કરવા માટ
હા બધાને ગ્રુપ પાડી પાડીને મોકલ્યા તા ને.
હા.
મજા આવી ગ અને તહં જે એ જે બ. વિસ્તાર હતો એ મસ્ત હતો.
હા મને નામ તો ખાસ અત્યારે યાદ નથી તમે દ છે હા.
આકલવાડી હા આકલવાડી મસ્ત.
ગામ. માં મજા આવી હતી ફરવાની ખાસ તો.
હા એજ નથી ત્યાં ગામના લોકો પણ બહ સારા હતા. અને ત્યાં જે આશ્રમ હતો. તો એ પણ એવી જગ્યાએ હતો ને આજુબાજુ જે પ્રાકૃતિક વાતાવરણ હતું એના લીધે તનું આમ કેહેવાય ને કે. એક જગ્યા પર જઈએ તેની જે ઉઊર્જા હોય એ આપણને સમજાઈ જાય. તો તેની જે ઉર્જા હતી એકદમ શાંત હતી હા. હકારાત્મક ઉર્જા હતી અને એકદમ અ બધું આમ કેહેવાય ને કે આટલા બધા કકરાટ થી આટલા બધી વસ્તુઓથી આપણે માનસિક રીતે. અહીંયા ગયા હોઈએ ને તો અહીંયા આમ બધું આમ સ્થિર લાગે એમ.
હા જોુઓ ને આપણે સાત દિવસ શહેરના ઘોંઘાટ થી દૂર રહ્યા. ત્યાં આજુબાજુનો પહાડી એરિયા હતો એકદમ શાંત શુદ્ધ વાતાવરણ નદી પણ જતી હતી અને આપડા જે રૂમો હતા એની આગળની સાઈડે પહાડ વાળો. દેખાતું હતું અને પાછળ જોઈએ ને તો ત્યાં મહીસાગર નદી આવતી હતી.
હા હા એ હા એ હ જોયું હતું મેં. અને અ એક વસ્તુની એ લોકો જે
જમવાનું પણ કેવું હતું સાત્વિક અને શુદ્ધ.
હા, હું એજ કેવા જતી કે એ લોકોએ ધ્યાન પણ એ રાખ્યું હતું કે અ કેહેવાય ને કે બધી જે પ્રો સમસ્યાઓ જે છે એનું જળ જે છે આપણું ખરાબ પેટ છે. તયથી જ બધું શરૂ થાય. તો એ લોકોએ ખાવાનું પણ જે છે એટલું સાત્વિક અને સાદું અ રાખ્યું હતું તો કેવું તમારા જે અ મ મૂળ જે ઊર્જાનું સ્થાન તમારું જે પેટ છે તહીંયા જો પ્રોબ્લેમ ના થાય તો બીજે બધે બી ના થાય તો એ એના લીધે પછી મગજ આપ ણું શાંત રે.
સાચી વાત છે અન્નમાં સ સારું રે ને તો એનું મન સારું રે એવું કહેવાય છે તો ત્યાંનો જમવાનામાં પણ ક્યાં મસ મસાલા નો તો કેહેવાય કે સાવ નૈવત જ ઉપયોગ કરતા હતા. બાફેલું શુદ્ધ ભોજન હતું.
અને એ લોકો એ લોકો જે છે એ અ ચા દૂધ એ જે છે એ બધાનો ઉપયોગ નતા કરતા સવારે આપણને છે ને કાડો જેવું ચા લાગે આપણને કેતે તો ચા પણ ચા નથી તો શરૂઆત થી જ અ હોય એવું કે ચા ને બધ ધા માં તો કેફે ને બધું હોય એના લીધે પણ આપણને તકલીફ થાય તો એ શરૂઆતમાંથી આપણને ઉપયોગ નતા કરવા દેતા ચા તો નહિવત હતી. તો એના લીધે પણ આપડા જે છે આપણા શરીરની ઉજા ઉર્જા જે છે એ જળવાઈ રહેતી. તી અને જોડે જ અ એ જે હતું એક એક જે બીજી સારી વસ્તુ હતી કે સમય ચક્ર જાળવી રાખતા હતા કે આટલા વાગે ઉઠી જવાનું એટલે ઉઠી જ જવાનું.
એમણે છે ને આપડી એક દિનચય ર્યા સેટ કરી આપી હતી અને એ દિનચર્યા એકદમ પ્રોપર હતી જેના લીધે આપણું તન અને મન બંને શાંત રે બંને સ્વસ્થ રહે ત્યાં આપણને શરૂઆતના દિવસોમાં એવું લાગતું હતું કે ચા નથી કોફી ની આદત હતી તો માથાનો દુ ખાવો રે કારણ કે કેફ પીને એક આપણે કેવાય ને કે બધાંરણી થઈ ગયા હતા પણ જે સ સવાર ઉઠીને આપણને કસરત કરાવે પછી હળવો નાસ્તો આપે ત્યાર પછી આપણને આજુબાજુના ગામડામાં સર્વે કરવા મોક કલે આપણે ત્યાં બે બે કિલોમીટર ચાલીને જતા ત આવ તા હતા પછી આપ હળવો ખોરાક આપે તો એ જે આખું દિનચર્યા એમણે ગો ઠવી આપી હતી ને મને લાગે તો એવુ આપડે અત્યારે પણ જીવનમાં કરવું જોઈએ એના લીધે આપણે એકદમ શુ પૂર્તિદાયક રહેતા. તા આપણને કઈ કામ ની આડશ નથી કે કંટાળો નથી.
હા, એ પણ સાચી વાત છે અને અ બીજી જે વસ્તુ હતી કે એ આખો દિવસ આપણને વ્યસ્ત રાખતા હતા. કામમાં અને બધી પ્રવૃત તીઓ માં તો સાંજે તરત આપણને ઊંઘ આઈ જતી હતી થાક લાગે ને એમ. તો આપણા શરીરને ફોનમાં માથું નાખવાનો, કે ફોનમાં બીજું કઈ જોવાનો ટાઈમ જ નતો મળતો. તો આપણી ઉઊર્જા જે છે એ કોઈ ક ખોટી જગ્યાએ જતી જ નથી એ સારી વસ્તુઓમાં અને જે પ્રવૃતિઓ પણ જે કરાતા હતા એમાં પણ આપણો સર્વાંગી વિકાસ ના સંબંધિત બધી પ્રવૃત્તિઓ હતી. કે આપડી જે છે આપડી બધી હા આપણી જે ક્ષમતાઓ બહાર આવે, આપણી જે વાતચીત કરવાની જે આપણી એક અ અ સ્કીિલ છે એ બહાર આવે. અને બીજી બધી જે પ્રવૃત્તિઓ કરાવતા હતા આપણે આપણામાં એકતા જળવાતી હતી. કે ગ્રુપમાં જૂથમાં કરાવતા હતા. તો આપણાની અંદર આપણે કેમનું પ્લાનિંગ કરવું, કેમનો સમય સાચવવો, બધ બધી જગ્યાએ સમયસર પહોંચવો, અને સમય જ્યાં જરૂર હતી ત્યાં આપણને ટોકતા તા પણ ખરા. તો એના લીધે આપણે ઘણું બધું શીખ્યા છે આ સાત દિવસોમાં
એ તો છે અને તમે જોયુ કે આપડે બધા ગયા તાને તો એક ગ્રુપ બને ગયા હતા. પણ ત્યાં જઈને આપણને છે ને અલગ અલગ કરી દેવામાં આવે આવ્યા હતા. ને એટલે આપણેે એવા લોકો જોડે રેવાનું હતું સાત દિવસ માટે કે જેને આપણે ક્યારેય ઓળખતા જ નથી. કે જેની સાથે આપણે ક્યારે કામ કર્યું જ નથી એવા લોકો સાથે એક જ રૂમમાં રહેવ રેવાનું છે, ઉઠવાનું છે, ખાવાનું છે, ફરવાનું છે અને લોકોને જાણવાના છે. તો એનાથી આપણામાં એક એવું ઘડતર ઘડાયું ને, કે આપણે હવે દુનિયામાં ક્યારે ક્યાંક આગળ જ કે ક્યાંક એવી જગ્યાએ જઈએ ન જાણીતા આપણને એવું લાગે જ નહી કે આપણે એ લોકો જોડે વાત કરવા માટે સક્ષમ નથી.
હમ્મ હમ્મ આપડે છે ને બધામાં ભળી જઈએ કે આપણેે એક જે આપણું નાનું સર્કલ છે, એ આપણે એ જ એક સર્કલ માંથી બહાર આવ્યા. બીજા લોકોને પણ ચાન્સ આપણે હો ને આપણે મિત્રતા કરવાનો, આપણને જાણવાનો, આપણેે એમને જાણ્યા તો આપણને સમજાય એક જે કુવો જે છે આપણે રહીએ છીએ. એના બહાર પણ એક દુનિયા છે. અને ખાલી જાણવા પૂરતું નહી, એમની જોડે દિનચર્યા જે છે, અ એમની જોડે આપણે શેર કરવાની હતી. એમની જોડે આપણી પ્રવૃતિઓમાં આપણે ભાગ લેવડાવવાનું હતું અને આપડે પણ ભાગ લેવાનો હતો અને બીજી એક વસ્તુ જે મને બહુ સારી લાગી. કે એ લોકો ખાલી પ્રવૃત્તિઓ ખાલી કરાવી નથી. એના માટે પ્રોત્સાહન પણ આપ્યું. ઈનામો પણ રાખ્યા હતા. એક એક્ઝિટ કેમ્પ પણ હતો જેમાં બધાના મેડલ્સ આપ આપવામાં આવ્યા હતા.
હા અને દરેક પ્રવૃતિ પાછળનું કારણ પણ સારું જ હતું. કે ગામડામાં જઈ તો ગામડાના લોક કો સાથે આપણે વાતચીત કરતા ગયા. હા આપણે એમના લોકોનું કેટલી સમસ્યાઓ છે, એ લોકો ગામડામાં કેવી રીતે પોતાનું જીવન કાઢે છે ઘણા લોકો પૈસેથી પણ અ કેવાય ને કે સામાન્ય ઘરના હતા. તો ક્યાંક સરપંચ નું ઘર આપણે જોયું હતું તો એ પણ ઘણા સારા ઘરના હતા. તો એક સામાન્ય વર્ગથી માંડીને, એક સારા મધ્યમથી માંડીને, એક સારા ઘરના લોકો એ બધાને આપણે મળ્યા. એમનું જીવન જોયું ને તો આપણને કંઈક એવું થયું, કે ભગવાને આપણને જે આપ્યું છે ને એમાં આપણે સંતોષ માનવા જોઈએ.
હમ સાચી વાત છે. એજ તો અને અ એ લોકોની જયારે સમસ્યા સાંભળી ને. ત્યારે સમજાયું કે આપડી સમસ્યા તો કઈ પણ નથી જિંદગીમાં જે આપણે ફરિયાદ અ કરીએ છે. તો એના લીધે એક જે છે આપણને સમજાયું એક‌‌ એક પ્રકારનું કેહેવાય ને સે આપને સ્વયં અનુભૂતિ થઈ કે આપણે જે સમસ્યો છે ક પણ નથી આપણે તો બસ નકામી ફરિયાદો કરીએ છી આ લોકો જે જિંદગી જીવીએ છે જીવે છે એના આગળ તો આ તો આપણને તો ઘણું બધું આપ્યું છે ભગવાને એમ
ત્યાંની શાળાઓ જ કેટલી કાચી ખંડેર જેવી હતી કે માથે છત પણ નતી અને ત્યાં ઈ શાળા બે પાડીમાં ચાલતી હતી સવારે પ્રાથમિક અને પછી માધ્યમિક અને તો પણ બાળકો એવા કપડ્યા તાપ ઠંડી વેટ હતા વરસાદ વેઠીને પણ એ ત્યાં કાચા મકાન ખંડેર જેવા ઘરમાં પણ શાળા ચાલતી ત્યાં ભણવા જતા હતા અને જીવન જીવતા હતા એના કરતા તો આપણે ક્યાંક સારું જેવુ
અને ક્યાંય પણ બાળકોના મોઢા પર ક્યાંય થોડી પણ આમ શકન નતી કે કોઈ દુઃખ નતું એ બધા એટલા ઉત્સાહિત હતા આપણને જોઈને અને એટલું એમના મોઢા ઉપર અ એટલી ખુશી હતી એ પણ બધી પ્રવૃત્તિઓમાં આપણે જે કરાવતા હતા એમાં ખુશી ખુશી ભાગ લે લેતા હતા કોઈ પણ ફરિયાદ વગર કે અમારે આમ છે અમારે તેમ છે અને બાળકોને તમે એવું ના માનતા ખાલી શાળાઓમાં જ આવીને એ ઘરનું કામ પણ એ લોકો ખેતરનું કામ કરીને અમુક લોકો તો અમુક જે બાળકો હતા તો નાના નાના બાળકો ખેતરનું કામ કરીને શાળાએ આવતા હતા તો એ લોકોના જઝ્બાને પણ આમ સલામ કરવું જોઈએ ને એ લોકોને જોઈને એવું થાય કે ના અ આપણેે જે છે આપણે થોડુંક ધગસ રાખવાની હિંમત રાખવા જરૂર છે જિંદગી આવી રીતે જીવાય એમ
હા એક જ ગામમાં બે વાતાવરણ જોવા મળ્યા ઘણા ઘરો એવા હતા કે જ્યાં વીજળી લાઈટની પ્રાથમિક સુવિધાઓ મળે છે ને ઘણા એવા હતા કે જ્યાં હજુ પણ ફાનસ સળગે છે હજુ પણ એ લોકો દીવા બત્તીમાં જ કામ કરે છે ત્યાં હજુ પણ લાાઈટો નથી તો એક જ ગામમાં બે પરિસ્થિતિ પણ આપણને ત્યાં જોવા મળી હતી
બરાબર છે હા એટલે સમજાઈ જાય કે ગમે તે પરિસ્થિતિ આવે આપણેે હાર ના માનવાની હોય એ તો હું આ કેમા
ફરિયાદ કરીશું ને તો નિરાશા જ મળશે એના કરતા જે મળ્યું છે ને એમાં સ તોસ વાનો
હમ કઈ નહી ફરી વાર મન લાગે ત્યાં સુધી આવો કેમ્પ તો આવતા જ રહેશે તો આપડણે દર વખત જઈશું જ અને જોડે જ જઈશું
જોડે જઈશું અને હજુ આપ આપણે આ વખતે તો થોડી ઘણી ભૂલો કરી છે કે થોડીક આપણે બીમાર રહ્યા વચ્ચેને ફરવામાં પણ આપણે ફરી ધ્યાન રાખી રાખીશું અને જોડે જઈશું ચલો મળીયે ત્યારે
હા હા મળીએ મળીએ